હલો
કેમ છો બસ મજામાં તમે મજામાંજ શું કઈ ચા નાસ્તો કર્યો
હા હમણાં પાત્રા લેવા ગયેલી હતી તો હમણાં જ પાત્રા હ તો અમારા બહ ફેમસ નઈ બારથી લાવીએ ઘેરે બનાવે ત તો બારને જેવો ટેસ્ટ નહી આવે ને અમારે આયા એક બહુ ફેમસ પાત્રા વાળ તો તે ત્યાંના મને બહુ ભાવે એટલે હવારે ચાય ચા તે આજ ઈચ્છા થઈ ગ ખાવાનું તો લી આવી ને તમારો ફોન આવી ગયો એટલે
તમે બી લીધી ચાય
બીજા બનાવી દીધી હ હા મેં પી લીધી આજે તો પજા બેને બનાવેલા હતા તો ભજા ખાધા ને પાપડી બનાવી લીધ તે પાપડી તઈને દુકાન થી બિસ્કીટ લાવવા
હ પાપડી તો આ વખતે તો અમે પહેલી વાર અ બનાવેલી છે ઘેરે મમ્મી એમ કે ચાલ આપડે બે થાય બનાવી જોઈએ એમ કે તો અમે બનાય વી ઘેરજ પણ તો બરાબર ની આયવો જાળી આવી કેટલી ને ભૂલે નની બરાબર પણ હારી લાગે એમ જરીક મોડી લાગે એટલે મરચાં તો નાખેલાને તો ખબર નઈ મોરે જ એવી હવે બીજી વાર બનાવે તો હારી આવે હે
ચાલી તો કેટલું કે બનાય આપજો ત્યારે